હેલો,
હેલો કેમ છો શું ચાલે બધું?
અરે હું એકદમ મજામાં છું. અરે સારું થયું આજે તારો ફોન આવ્યો હું હમણાં ટીવી ઉપર એક હિમાચલ પ્રદેશ નો ટ્રીપ વિશેનો એક કાર્યક્રમ જોતી હતી મને તરત જ આપણો જૂનો પ્લાન આવી ગયો.
અરે વાહ મનાલી જવાનો પ્લાન ને, સાચું કહું ને તો હું હું પણ મનાલી ના પ્રખ્યાત વિન્ટર કાલની વિશે વિચારતી હતી. હતી, તને ખબર છે? આ ફેસ્ટિવલ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઉજવાય છે, અને જે આંખું મનાલી બરફ થી છે ને ઢંકાયેલું હોય છે.
હા મેં પણ તે સાંભળ્યું છે કે ત્યાં બધું કલ્ચર પરેડ. હિમાચલ નું લોકનૃત્ય. નાટી અને લાઈવ મ્યુઝિયમ શો પણ થાય છે. અને મલર રોડ પર તો એટલી રોશની અને રોનક હોય છે ને કે તે જોવાની તો એકદમ મજા જ પડી જાય છે.
બિલકુલ. અ અને ત્યાં છે ને વિન્ટર ક્વીન પ્રેઝન્ટ અને વોઇસ ઓફ અ કાર્નિવલ છે એવી મોટી સ્પર્ધાઓ પણ થાય છે. સાહસ ના શોખીન માટે છે ને સોલાંગ વેલીમાં. સ્કીલ અને સ્નો બોર્ડિંગ જેવી એક્ટિવિટીસ પણ ત્યાં હોય છે તો જે શોખીન હોય તેને તો આ વીસીઝ માં બહ મજા આવે. મારે તો ત્યાંના છે ને લોકલ ફૂડ સ્ટોલ પરથી ગરમા ગરમ હિમાલયની છે ને વાનગીઓ ખાવાની ઈચ્છા છે.
હા એ તો તે સાચું કીધું તને ખબર હ કે મનાલી હિમાચલ પ્રદેશ કુલ કેટલા જિલ્લા માં આવેલું છે?
હા.
અરે છો વાત કરું કે તે હે ને સમુદ્રની સપાટી થી ના આશરે બે હજાર પચાસાસ મીટર. ઉઊંચાઈ પર આવેલું છે અને મનાલી આખું બરફથીને ઢકાયેલું અને પર્વત અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે.
અને ત્યાં હ ને હરિમબા દેવી ટેમ્પલ પણ મનાલી નું પ્રસિદ્ધ મંદિર છે. અને ખાસ કરીને તો ત્યાં તો હય ને ટ્રેકિંગ ને પેરા ગ્લાઇડિંગ ને રિવર્સ રાફિંગ ને. સ્કીિનિંગ જેવી સામાહિક પ્રવૃતિ કરવાની તો બહુ જ મજા પડી જાય.
હા એ પણ છે અને ત્યાંની ખાસિયત એ હ કે આપડે કલકાતા થીએ ને શિમલા વચ્ચે ચાલતી ટ્રેન હે. એને ટ્રોય ટ્રેન કહેવામાં આવે ઈ સફળ યુનેસ્કોની વર્લ્ડ હેર વર્લ્ડ હેર ટેજમાં એ સામેલ છે બોલે એટલે એમ નહી નહી. અને પછી અ્યાં એક ધર્મશાળા અને મેકલોંગ ગંજ પણ ત્યાં આવેલું હ. ઈશ્વર છે એટી બ સાંસ્કૃતિક સુંદર પ્રકૃતિ ન અનોખો એ સંગમ છે. અનેને ત્યાં છે ને એમ બહ જ ધર્મ ન ગુરુ દલાઈ લમા નું હે ને નિવાસસ્થાન ત્યાં આવેલું છે ધર્મશાળામાં. એટલે ઈ પણ બૌદ્ધ લોકો માટે પ્રખ્યાત છે. તું ત્યાં ગઈ છો દલાઈલામાંમાં? ઈ ભક્ષુ ના વોટરફોલ. ત્યાં બહુ મસ્ત છે.
હા એ તો વખતે કીધું પણ મને તો ત્યાંનું ખાસ છે ને દલ લેખ જ ગમે. જે શ્રીનગર શહેરમાં આવેલું છે. અને તે કાશ્મીર નું રસતના પણ કહેવામાં આવે છે. ડર લગ તેને શિકારા હોડી સવારીમાં વિશ્વભરમાં પ્રસિદ્ધ છે કેમ કે તે આખું એને નદી ની અંદર જ આવેલું હેને ત્યાં તો આપડે હ ને હોળીમાં બેસીને જ અ તેમાં ફરવામાં આવે ને તેની અંદર જ પાણી ની અંદર જ બધી દુકાન ને આખે મોટ મેન માર્કેટ છે તને ખબર છે ને એતો?
હા એ તો મને ખબર છે પણ મારે તોચ્યાં છે ને કૈલાસ અને ભારત નું જે મને મંદિર છે ને, મારે તો અહિયાં ત્યાં જવું છે વેલી આવેલી છે ત્યાં. એને યુવાનો અને બેક પેર્સ માટેનો આ સ્વર્ગ જગ્યા સમાન છે. ્યાં છે ને ત્યાંથી જ આપડણે ટ્રેકિંગ ની શરૂઆત થાય. એટલે અહિયાં પાર્વતી નદી ના કિનારે આવેલું છે. તોસ ગામ અને મણકણી સાહેબાઈ ગરમા ગરમ યાં હ ને. પૂર ધરાવતું અ્યાં ગુરુદ્વારા પણ છે અને એની કઈક ખીર ગંગા ટ્રેક ઉપર તે આવેલું હે મસ્ત હે તું જોને તો એનું પ્રાકૃતિક સુંદરતા અને શાંતિ. અ મનની મોહિલ એવી એવી જગ્યા ત્યાં છે.
હા તે તો તે સાચુંક ક હતું પણ મને તેની સાથેને ત્યાં ચંડીગઢ જવાનું પણ બઉ ગમે કે જે પંજાબ અને હરિયાણા ની બનેલી રાજધાની છે. અને ત્યાંથી તો હોય ને મને દર વર્ષ તો એમ થાય કે ત્યાં પણ જતા હો અને તે જે વાત કરી ને. અ તો એની સાથે ને કાશ્મીર પણ ત્યાંથીઈને બહુ નજીક થાય તો મને તો કાશ્મીર તો ફરવાની બહુ જ મજા આવે. અમે તો પંદર દિવસ ત્યાં જવાનું નક્કી જ કર્યું ને ત્યાંનું તો બરફ કેટલો મસ્ત હોય છે ને રસ્તાઓ પણ આખી બળફ ની ચાદર ઈને ઢકાયેલા હોય છે. ત્યાંનું કર કલ્ચર જોવાની આપણને બહ જ મજા આવે.
હા એ તો છે જો તું ચંડીગઢ નું જ કેતી હોય તો આપડે અહંથીએ ને વીસ કિલો કિલોમીટર હે ને એક પિંજોર ગાર્ડન્સ આવેલું હે. તો મને એવું છે કે આપડે અ્યાંયા જઈ આવીએ કેમ કે એઈ હે ને મુઘલ શૈલી બનેલો આખો બગીચો હ મસ્તી ન. પછી આ સ્ટેપ ગાર્ડન આવેલું એ પગથિયા વાળા બગીચા હ. એ વહેહતા પાણી ના ઝરણા માં હાય ને રાત્રિ ના સમયે થતી રોશની માટે પ્રખ્યાત છે. પિંજોર ગાર્ડન્સ, તો ત્યાં પણ આપણને ત્યાં મજા આવશે. તો આપડે ત્યાં પણ જતા આવશું એ ચંડીગઢમાં જ આવેલું હે. અને ઈ એક તને ખબર છે સેક્ટર સત્તર હે ને. એ આપડે ચંદીગઢ નું હોય ને હૃદય કહેવાય છે એ કેમ કે અં શોપિંગ હોય ને. ખાવા પીવાનો શોખ હોય ને, તને તને બહુ શોખ હા પણ તો આપડે અહીં પણ જ અં બહુ મસ્ત હોય ઓપન એયર આયોજિત માર્કેટ છે. ત્યાં કોઈ વાહનોનેને પાર્ક પાર્ક કરવાની પરવાનગી નથી. અહિયાંયા મોટા બ્રાન્ડેડ શોરૂમ અને રેસ્ટોરન્ટ અને સાંજના સમય સુંદર મ્યુઝિક. ફાઉન્ડેશન ના અહં ફુવારા થતા હોય તો તું કેતી હોય તો આપડે અયાં પર જતા આવી.
હા એતો ઠીક પણ તનેતો ઓલી વાત ખબર જ હશે ને કે હમે આપડે હ મુવી આયવીતી બજરંગી ભાઇજાન તો જે ઓલી દરગાહ આવેલી હતી, ઈ દરગાહ પણ ત્યાંજ અંદર આવેલી છે. કે હજરતએ નિઝામુદ્દીનની દરગાહ. કેએ ફિલ્મોમાં ત્યાં ખબર હેને લોકપ્રિય કવાલી પણ ગાવામાં આવી હતી કે ભળદો છોલી મેરી. મને એપણ ઈ દરગાહયે જવાનો બવજ શોખ છે.
હા તો આપડે એવું હોય તો આપડે ત્યાં દરગાએ જતા આવશુ ઈતો આપડે દિલ્હીમાં આવેને પણ ઈ દરગાહ તો? નિજામુદ્દીનની, તો આપડે પેલા પણ ન્યા જવું પડે. નિજામુદ્દીન ઓલી આગ.
દરગાહની એવી માન્યતા છેકે જ્યાં તે કોઈ પણ શ્રદ્ધા લઈને આવેને. તે એ પૂરી જ થઈ જાય, એટલે ખાસ કરીને મારેતો ત્યાં જવું જ છે. અને સાથે સાથે હેને આપડે મનાલીથી હેને. ગરમ કપડા પણ લેતા આવશું ત્યાં કેવા મસ્ત સ્વેટરને કશ્મીરી સોલને બધું મળે છે.
હા અને આપળે કદાચ આપળે દરગાઅએ જઈએ તો ત્યાં તો ત્યાં તો ગુરુવાર કે શુક્રવાર જુમા કે જુમેરાત જ જવું પડે હો આપડે ન્યાની એવી અચૂક માન્યતા હૈ એવી. એટલે આપડે ન્યા જાયને તો એકદમ વાતાવરણ હોય અને ન્યાનાં અ શાંતિ મળે આપણને. અને તું જોનતો ત્યાંની ખાસિયત છે દરગાહ પરિષદમાં છેને. ઈ પ્રખ્યાત કવિ તને ખબર અમીર ખુસરુ હતા એ સંત હેને નિજામુ્દીના સૌ થી પ્રિય શિખિયા હતા અમે ુ હતાને ઈ, એટલે ઈ મુગલ રાજકુમારી જહાનાબેગમની ખબર પણ ત્યાં આવેલી છે તો આપળે ત્યાં પણ જતા આવશું જો દરગાએ જઈએને. તો ત્યાં બરોબર છે.
હા બરાબર છે મને તો દરગાહનો આટલો બધો ઈતિહાસ ખબર જ નથી પણ સારું કરવું. કયરુંતે તે આજે મને માહિતી આપી. અને ખાસ કરીનેતો ત્યાં સોનલમુર્ગ પણ આવેલું છે આપળે ત્યાં પણ જશું. અને સાથે સાથે હેને આપડે ત્યાં ઘણી બધી રાઈડ પણ કરીશું બરાબર. મારેતો એવું વિચાર હેકે આ ખેલે આપળે મનાલી જઈને તો એક સાળી લઈને જઈ. અને ત્યાં હેને સાડી પહેરીને હેને બળફમાં એકદમ ફોટા બળફમાં એકદમ મસ્ત ફોટા આવે.
હા એવું કરશું બરોબર, હું તો સાડી તું સાડી પેરજેને આપડે બેય લય જાશુ મસ્ત અહીંથી લઈ જશુ આપળે અ્યાંથી ખરીદી કઈ કરવી નથી. અને આપળે દરગાયે તો ડ્રેસ પહેરીને જ જાશું બરોબર. કેમકે આપળે ધાર્મિક સ્થળ હોય તો આપડે આપડી રીતે એ એ રીતે આપડે જવું જોઈએને.
હા એ વાત તો સાચી કીધી તો આપળે એવું કરશું હેને હમણાં મારા ભાઈના મેરેજ છે.
તો આપળે હેને એ બેયના પ્રીવેડિંગ માટે ત્યાં જશું. કેવું રેશે?
હા પાક પાકુંતો આપડે ત્યાં જશું મનાલી જતા આવીયે અને કાશ્મીરમાં તો તારું કે આપડે કઈ રીતે પ્લાન ઈતો મને કે કેવી રીતે જવું
અરેઈએ મેનતો આપળડે હેને રાજકોટ એરપોર્ટથી ન કા રાજકોટ એરપોર્ટથી અમદાવાદ જતા રહેશું એમ કરશું અને ત્યાંથીને આપળડે હેને ફ્લાઈટમાં જતા રહેશું બરાબર
હા તો મારે ત્યાં શ્રીનગર. તો જવું જ છે હો ને ગુલમર્ગ ને અહી પણ જવું છે મેં એ બધું બહુ સાં ગ્યું એમ. પલગામ જઈ આવશું. કેમ કે ત્યાં તને ખબર જ છે. ત્યાં ચરવાહોનું ઈ ગામ છે. લીડર નદી ના કિનારે ઈ આવેલું છે. અને ખુબ શાંતિ અને સુંદર જગ્યા છે. તો આપડે અહીયા પણ જઈ આવશું બરોબર.
હા મને પહેલગામ જાવું તો બઉુ જ ગમે છે. ઈ તો મેં મોબાઈલમાં જોયું. તું કેટલું મસ્ત છે ત્યાં. તો સારું ચાલતું હે ને ફ્રી થઈ ને મારા ઘરે આવો એટલે આપડે સાચ. મળી ને પ્લાનિંગ કરી.
હા વાંધો નહીં હં બાય.